હલોો હા આવી રહ્યો છે મારો અવાજ આવી રહ્યો છે?
હા તમારાવાજ આવી રહ્યો છો મને તો તમે શું કરી રહ્યા છો અત્યારે?
એ નહી આરામ પર તમે?
પણ અત્યારે આરામ ફરજ
કેવું ચાલે કોલેજમાં ભણવાનું
હ તો અત્યારે સારું જ ચાલુ રહ્યું છે કોલેજ ઘણા દિવસથી ચાલુ થઈ ગયેલી છે પરંતુ ગઈ કાલે રજા હતી એટલે આજે તો જવાનું મૂળ હતું પણ ટાઈમ થઇ ગયો હતો એટલે ન ગયો તમારી
મારે એવું જ છે કમ્પ્લીટ જ ચાલે છે જઉ છું રોજ લેકચર ભરાય છે એ બ દ છે
બરામાં
તો પ્રીત છો
હા અત્યારે હું કે જ છ
તો સંચાલન વિશે સમજવું થોડું
હા ચાલવાની વાટો કરી
સં સંચાલન એટલે એવી સંચાલન વગર કઈ કાર્ય થઈ શકતું નથી અવાજ આવી રહ્યો છે
હા આવતો જ છે
સંચાલન દરેક પ્રવૃત્તિમાં જરૂરી છે જેમ કે કોઈ લગ્ન પ્રસંગ હોય કોઈ ગમે તે મતલબ કાર્ય હોય તો પેલા સંચાલન કરવું જરૂરી છે તે રીતે આયોજન આયોજન કરવું બી જરૂરી છે સંચાલન જેમ કરીએ તેવી રીતે આયોજન કરવું જરૂરી છે હાલો
હા તો તમે કેવું કે સંચાલન સંચાલને આપણા માટે ખુબ મહત્વની વાત છે આપણે દરેક કાર્યમાં સંચાલન કરવું જરૂરી છે સંચાલન વગરરે આપણ જીવન ગરાક અલગ જ છે આપણે જે કોઈ પણ કાર્ય કરવા માટે સંચાલન હોવું જરૂરી છે જેમ કે આપણે તમે કીધું તેમ લગ્ન પ્રસંગ હોય પછી અન્ય કઈ રમતો હોય પછી જો આ જઈ તો શાળામાં પછી દરેક આ આર્થિક ક્ષેત્રે પણ સંચાલન હોવું જરૂરી છે સંચાલન વગર
ખલી શાળાને રમત ગમત હોય ગમે તેવી પ્રવૃતિ હોય તેમાં બી સંચાલન ખુબ જ આવશ્યક છે.
હા એ તો છે જ પણ કોઈ પણ ક્ષેત્રમાં સંચાલન હોવું જરૂરી છે કારણ કે તેના વગર કોઈ પણ કાર્ય સરળ રીતે થતું નથી આપણે
સંચાલન કે આયોજન એક વાર શરૂ કર્યા પછી તે જલ્દી બંધ કરી શકાતું નથી એનું એક કારણ છે જો એ બંધ કરવામાં આવે તો ગમે તે આપણે તે સિદ્ધ કર્યા હોય અથવા કોઈ હેતુ તે આપણે કરતા હોય તો એ હેતુ પ્રાપ્ત થતા નથી એટલે એને બંધ તો કરી શકાતું નથી.
હા તો મારી વાત સાચી છે તો હ આગળ હું કહું છું તમે ધ્યાનથી સાંભળો પછી હું જયારે તમને કહીશ ત્યારે તમે પણ બોલજો
હા બોલો.
સંચાલન અને રોમચમાં પણ ખૂબ જરૂરી છે જેમ કે આપણે કોઈ પણ ગેમ રમતા હોય છે ત્યારે બધા કાં તો ટીમ વાળી રમત હોય છે અથવા તો કોઈ સિંગલ. તેમાં જો આપણું સારી રીતે સંચાલન હશે ટીમ સાથે સારી રીતે ચર્ચા થયેલી હશે. જો આપણે આર આ ગેમ રમ પછી તો તે ગેમમાં આપણ કેવી રીતે આપણો ફર્સ્ટ કે અન્ય કોઈ ક્રમ મેળવી શકીએ તે માટે આપણે સારું એવું સંચાલન કરવું જોઈએ જેથી આપણે વિજેતા બની શકીએ. તે માટે સંચાલન ખુબ જરૂરી છે. પરંતુ આપણે જે આવું સંચાલન નહી કરીશું તો તે આપણા આપણું કાર્ય કે રમતમાં આપણું સારું યોગદાન ના આપી શકો છું. તે માટે આપણે સંચાલન કરવું જરૂરી છે સંચાલન સંચાલનનું આપણે જો જોવા જઈએ તો સમય નું સંચાલન સમય સમયનું સંચાલન કરવું ખૂબ જ જરૂરી કારણ કે સંચાલ સમય એ ખૂબ ઝડપી છે. અને તે ક્યાં વી વત વીતી જાય છે તે આપણને કઈ ખબર જ નથી પડતી. તે આપ આપણે તે સમયને અટકાવી નથી શકતા એટલે આપણે સમયનું ખૂબ સારી રીતે સંચાલન કરવું જોઈએ અને સમયનું આપણે મહત્ત્વ સમજવું જોઈએ અને તે પ્રમાણે કોઈ પણ કાર્ય કરવા જોઈએ કોઈ પણ કાર્ય યોગ્ય સમયની અંદર આપણે પૂરું કરવું તેનું સંચાલન કરવું જેથી આપણે તે કાર્ય સારી રીતે પૂર્ણ કરી શકીએ અને યોગ્ય આપનું યોગદાન આપી શકીએ. તો તમે હા કંઈ આગળ જણાવશો.
રમત ગમત નહી ધંધામાં જોઈએ તો એવી ઘણી બધી પ્રવૃતિ છે જેમાં સંચાલન ખુબ જ આવશ્યક છે. જો ધંધામાં યોગ્ય સંચાલન કરવામાં ના આવે તો ધંધો નિષ્ફળ થઈ શકે છે. જેમ કે ભવિષ્યમાં કોઈ સંચાલન મતલબ કરીએ અને ભવિ એવું કહી શકાય. રમત ગમત એક માત્ર એવી પ્રવૃતિ નથી જેમાં સંચાલન જરૂરી છે એવી ઘણી બધી પ્રવૃત તેકે જેમાં સંચાલન ખુબ જ જરૂરી છે. ઉદાહરણ તો ઘણા બધાય છે સંચાલન વગર આયોજન કઈ કામનું રહેતું નથી. જેમ સંચાલયેન સંચાલન એ કળા છે વ્યક્તિ વ્યક્તિનામાં કળા હોય તો તે સંચાલન કમ્પ્લીટ રીતે કરી શકે છે. સંચાલનએ સંચાલન ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે તે ધ્યેય માટે ઉપયોગી છે. જો યોગ્ય રીતે સંચાલન ન કરવામાં આવે તો તે પ્રાપ્ત થતા નથી તેથી યોગ્ય રીતે સંતાાલન કરવું જરૂરી છે. બોલો તમે. સંચાલન હ વાંધ બ.
ધારો કે કોલેજમાં જવા માટે. કોઈ યોગ્ય સમય નકકી કરવામાં આવે છે. તો આપણે તે સમય માટે પહોંચવા માટે પણ જો અગાઉથી સંચાલન કરીશું કે આટલા ટાઈમમાં આપણે તે યાદ થવાનું છે ને આટલા ટાઈમમાં આપણે પોહચવાનું છે. તે માટે આપણે યોગ્ય સંચાલન કરીશું તો આપણે યોગ્ય સમય ના પહોંચી શકશું. તેથી સંચાલન એ આપણા માટે ખૂબ જરૂરી છે. તેવીજ રીતે આપણે જોઈએ છીએ દરેક બસ પછી ટ્રેન. -સ વિમાનો કે અન્ય કોઈ પણ પરિવારના સાધનોનો. સમય નક્કી જ હોય છે અને તેનું અગાઉથી સંચાલન. કરવામાં આવે છે તેથી તે યોગ્ય સમયે અને. તેની. સમય આવ એટલે ત્યારે. ત્યાંથી નીકળી જ જાય છે એટલે તે લોકો ન અગાઉ ત્યાં સંચાલન કરવા આવે છે અને તે. તે સમયે તે તેની નિર્ધારિત જગ્યાએ તે પહોંચી શકે છે. એટલે સંચાલન ખુબ જરૂર છે. તો સંચારન માત્ર આપણા. જીવન માટે નહીં પણ બીજા પણ કાર્ય માટે. ખૂબ જરૂરી છે. સંચાલન વગર આપણું જીવન ખૂબ અધૂરું છે તો. તમે કઈ આગળ જણાવવા માંગશો.
સંચાલન માં ગમે. મતલબ ઘણા બધા કાર્યો એવા રહેલા છે જે સંચાલન દ્વારા. થઈ શકે છે જેમ કે આયોજન કરવું દોરવણી. વ્યવસ્થા તંત્ર વગેરે વગેરે સંચાલન એ કળા છે. અવાજ આવી રહ્યો છે મારો.
હા.
સંચાલનમાં ઘણા બધા કાર્યો રહેલા છે. જો યોગ્ય રીતે સંચાલન સંચાલન એ એવી પ્રક્રિયા છે જેમાં. ધોરણી અંકુશ માનવ અને ભૌતિક સાધનોનોો ઉપયોગ કરીને. તેઓ સિદ્ધ કરી શકાય છે. અંકુશ જે આયોજન કર્યું હોય તેજ મુજબ કામ થાય. છે કે નહી તે જોવાનું કામ અંકુશ નું છે તે પણ એક સંચાલન નું કાર્ય જ છે. આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. તમારે ધારો કે કોઈ. કાર્યક્રમ આયોજન કરી રહ્યા છે તો તમારે કયા મહેમાનોને બોલાવા છે. કોણે શું કામ કરશે તેમને કામ પ્રમાણે વહેંચું. તેમના કામની સૂચના આપી અને અંતે બરું બરાબર થાય છે કે નહીં તે જોવું હોય સંચાલન છે જો આવી રીતે સંચાલન કરવામાં ના આવે તો કઈ સં. થઈ શકતું નથી સંચાલનથી સાધનો. ઉપયોગ સાધનો નો બગાડ થતો અટકાવી શકાય છે ઘણું બધું એવું છે જે. ચાલન દ્વારા અટકાવી શકાય છે નાણાં ન વ્યય થતો નથી. તે સિદ્ધિ માં સરળતા રહે છે. સંચાલનની એ એવી પ્રવૃત્તિ છે રોજિંદા જીવનમાં જરૂરી છે રોજ કરવી એ જરૂરી છે. સંચાલન કરવાથી માનવીને ઘણી બધી. પીક મળે છે. હા. હા.
તેના પાછળ આપણ- અભ્યાસ પાછળ આપણે સમય આપતો હોએ છ છેએ અને યોગ્ય આપણે સંચાલન કરતા હોય છેએ- તો તે સમયે આપણને અગારથી આપણે તેના માટે- એટલે કઈ યોજના બનાવી હતી એ આપણું એક સંચાલન છે તો તે આપણને જયારે એક્ઝામ આવશે ત્યારે તે આપણને અગાઉથી તેના માટે સંચાલન ફરી મૂકેલું છે. એટલે આપણે થોડું હમણાં ઘણું ઓછું વાંચવાનું પડશે તેથી અત્યારે આપણે એકદમ ફ્રી અનુભવીશું અને એકઝામ ટાઈમે આપણું બેસ્ટ આપી શકીશું. તેથી આપણું પરિ પરિણામ પણ સારું આવશે. એટલે સંચાલન એ એ દરેક ક્ષેત્રમાં જરૂરી જ છે. તો અંતમાં હું આટલું જ કહીશ તમે આટલી ખુબ સરસ વાતો કયરી. અને સંચાલન વિશે જરાક મને વધારે માહિતી આપી તે બદલ તમારો ખુબ ખુબ આભાર. અને તમારી સાથે વાતો કરીને મને ખુબ આનંદ થયો.
મને પણ તમારી સાથે વાત કરીને ખુબ જ આનંદ થયો.
ચાલો પછી પાછા મળીશું.
હા